હલો બોલ.
અ તારા કોલ લખાય મારા ની લખાય
કેટલા કોલ થયા તારા લે છાનુ મનુ જો આગે ના એકદમવ હો કા જાવા તા માગવા ત જઓ કે હલો. હલો.
તો મને કે ઘેરેદા ધેરદા એકે એટલે ઉઠી ગેયલા માંગતું કે
હ કેવા ઘેરાળા એવું કરે હું કરું કેવાને
તદન ખબર છે હતી કેવું કરે એ ઘેર તને ન ખબર હ હતી
કઈ ના પૈસા કાઢી પડે પૈસા કાઢી પડેર કઈ મારે હે ને તો તું હું કઈ નાને પૈસા ભરીને ર રહેતા
કી મા ર તારે
હું.
તારે તુંજ કરું કે હકે એમ.
એટલે મન કર ઠેરાવે કે મેં કીધું તને જાય એમ એટલે
તને ગલત નહી ઠેરાવશું એલે કેવું કરે છે યાર.
તમે કધો ને તનું કોઈ કે સડાયું હોય એના નેમ અન તો થોડા કેતો હોવે હે. તો આજે ઓળખાણ કરશ કેતો હે કેતો હેને વાતી કરી કરે એમ
એ કઈ ખબર નહી પડે એમ તને હે હલો. હલો. પળી તને કો તો પસી તો હું એ એનું તમાર હાથે હાથે કેના વાત કરીએને ઓલો હું કરે હે
શું વાસણ ગશું હું કરું
હા એટલો અવાજ આવે હેન ફુવા હાથે વાત કરતો કરતો હા.
હલો. હલો.
હા.
હ એમ કે તું
એટલે માસાથી વાત કરતો હતો હું એમ કઉ કરી હમ્મ હમ્મ ખબર હે ફોન ચાલુ હે
કોને
બોલે હું વળી
ખેતરમાં હે
હમ્મ હમ્મ ભલે ફોર્મ ભર્યા હશે કોઈ બી રીતે હલ્લો.
હેલો.
ફોર્મ ભર્યા
હે
ભર્યા ફોર્મ
ભરે તો હું એ ફતેપુરા ભરવાનું ત્રે તો એકલો થોડો ભરાય બધે ભરાય ફોર્મ
બીજી હોસ્ટેલ હે ને એક એક હોસ્ટેલમાં ઘણી બધી છોકરી કાઢી મીલી હે તે જગ્યા તમે ભણતા તો પહેલા ટ્રાઈવર મળી જ જાય એમ કેતીતી
હમ્મ. હલો.
હો બધું ચોર ને, એ. એટી જ આવી એટલે સારું.
ગણી ચક્રર કાઢીં કે દી હતી.
જગ્યા એ તો તમને ફોર્મ ભર દેજે કાલે. હમ.
કેવા જાવ, તો મતે.
હોય.
હમ. કે પછી ત્રણ દિવસ પછી, ત્રણિવ-ત્રણ દિવસ બાકી તમે ફરહો ને.
હમ.
તો હોસ્ટેલ વાળા મેડમ તથી એથી ફોન કરી કઈ. તઈ ગાંધીનગર ના પાડ દે, તો પછી ત્રણ દિવસ બરો ને, તો નની કામ લાગે એમથી.
ત્યાં જ હોય.
હમ.
હા.
હમ.
હ
હમ.
હે? દસ કેમ છે? આવતો તાર ગવું મારે.
નેટવર્ક પ્રોબ્લેમ નરે એટલે.
એ પ્રબ્લેમ નહી, એમ બોલ એમ જે જરૂર આ આવે મારા ભાઈ. અને જો કોગલે. તિરુ ધમ બોલ તો, હન અવાજ આવતો હ. આજું બધું કામ કરી સવાજ આવે.
તકા આપડા. અચ્છા, ના કોણ હજમક? બે-બે પોસ્ટલમાં ભરી દેવાનું, એ એમ ફેલમ તો મળી રહે છે.
બે બેશે ને.
એ નનીરું કહી કે, હોસ્ટલ હને આ મેનુ.
મનેસ થી ખબર હો ના ફેનો.
એને ફોન કરીને, પૂછી લેવું કાલે.
બછજ મને ક દીજ.
હમ.
હું અહીં ભરવાનું કતે ભરાય.
હા, એટલે બે હોસ્ટેલ માં કરાવ દું, એટલે એ થઈ જાય.
તો.
હ
કોલેજ પરથી સિમ્પલ આપડે કશું કઈ કરવાનુંને, ડાયરેક્ટ જ ફોર્મ ભરી દેવાનું. મળ્યો, પણ નહી મળે છે, કઈ નહીં.
હમ.
હમ.
હમ
તું તો આમાંજ ફોન કરે ને મન તો ફોન તુ.
તો હું કરું કે પાંચ કોલ પૂરા કરવાના એટલે
આરતી મારુ થોડુ કોલ લખાય હૈ.
તુ કરજે કોનેક ને આ કોનેક કરુ કે આ જેમ બે બે જણ ને ટ્રાય કરયુ પણ એ મેતે ફોન જ નહિ ઉપાડતા.
એવું ટ્રાય કરડા ફોન લાગતા હ એ ટ્રાય કરું પડે બેઠો બેઠું બધે. કેટલા બધા ફોન ટ્રાય કર્યા હતા ત્યારે લજે હતો એક જ લાગજે હતો ફોન
હ ટ્રાઈ કરે તે હુંન બેહવા દેમ લાગયા.
હ આપણા માટે આ વસ્તુ બણી જ નઈ પેલી વાત તો
હાચી વાત
હળ ઘર ગંઘાટ એટલોને. કામ થાય પડે છે એના
કટ કર દે ફોનો.
હમ.
કટ કર દો ફોન.
શું લેવા.
અગિયાર મિનિટ તો થઈ ગઈ.
બાર
પાસુ કરે ફોન?
હા.
હે.
હોવ.
અમણાં
હોઓ. એમાં થોડુંક હોવે.
ની થાય અસલમાં.